કશે નય બોલો કોમ થવા કોણ ઉપર હતા
કોમ પરતા
હમ્મ
કોઈ નહી અમે બેઠા
કેમ કોમ બોમ નય પતી ગયું
કોમ ચાલુ ટેસ્ટિંગ
ટેસ્ટિંગ ચાલુ
સ્ટિ ચાલુોટેસ્ટંગ સેટેન
અમે તો હાલ નવરા બેઠા હો, સાફ સફાઈ કરી જઈએ રાખે.
ઓ એમ કોમ જ ન
કોમ બોમ નય હાલ તો કાઈ હવાર જઈ ને આયો
એવું
હમ.
અરે, હવારે ટેસ્ટિંગ કરતા સિમેટ.
હમ.
કંઈ કરોને, ટેસ્ટિંગ.
હે હો તો, ફોટટી.
એ બીટીિ ચાલુ કરીએ બીટીિાઈમ. રિકો સિટી ટેસ્ટ કરાવને.
બરફ વર્ષા તો.
વરસાદ તોલા ન તો કહો.
હ, આમર વાદ જુવકર સાધાર હવ.
હમ.
તોવાદ નહીં, હ બેસા. કાલે માપે માપે આવતો હતો.
માત્ર વાયરા વાયર હતો.
વાયરો તો થોડો હતો, વડે પરો. કળ વાર હતો તો કળવા એ.
હમ.
બોલો.
બોલો.
બીજું કવાને આવળ નાલ નગરશે, હોળ આખાપછ થાય. કરે જઈ વાતો, સાફ પહેની.
હમ, હમ.
તો ગાડી લાવવાનું કોક, હા હા. તું ગાડી લેવા વાત કરતો, એટલે શું કયું?
ગાડી તો ફોટા મંગાયા.
એ ઈકો હ દીખતી હતી, બીજી હતી?
ઇકો નહીં, ફંટી હ.
મંડી હતી.
હમ.
શું કિંમત કે?
કિંમત કે, કોટ કે?
એવ એક પરી મોડેલ.
એકકવીન.
એવું તો હા ન કેહેવાય, એટલે બધા એક પોટ તો તો મારું ગ હોય તો ઉષા કરાવ ને, પો ઉષા ચેકે.
ઓસા તો કરશે, થોડા કામ.
હ, એ કે ચાલવાનું કહો, પસો.
કહેશો, હપ્તા સિસ્ટમ કેવો છો?
તો બતાવ્યું, બીજું તો બતાવ્યું.
બીજો બતાવ નહીં હો, ફસ્ટ ઓનર હમ.
ક બીજ કો ખરાબ બતાય જવાનું? કોઈક ના કોઈ સાર હોય ને, પૂછી જોવાનું.
હાય ના, બીજે બતાવાની.
હમ, અને લેવા જ ગમે તો ખોલ કર તો આવું.
ના ડાયરેક્ટ મી જ નને.
હમ બતાવી જોવાની પે હ.
તોને અરે જું પડશે તમને ફ ફરક પડે ને ભછ.
હવા.
ના, ના, બતાલ જે પછી.
અચ્છા, કી જગ્યા હતી આપણા? એવું, પેલા લેવી તો આરામ જોડે દીધી.
હ લેવાચ વાળામાં તો પડી હ.
બરાબર ટાયર બર કડીશન જેવી હ.
કંડીશન તો સારી હૈ
બરોબર સીટ કવર બધું કમ્પ્લીટ ઓ કે અંદર
તો કમ્પ્લીટ
બોડી વોડી કરલ સેટ
ના ના સ્ક્રેચ બેસ કશું નહી
હ રોસા અલ સભલા એ એન્જિન વેન્જિ કોઈ અવાજ બવાજ ચાલુ કરી હતી ગાડી
ગાડી ઓટોમાં કમ્પ્લીટ હ
હમ અવાજ બવાજ કો કરતુ એ એન્જિન આવતો
ના કશું અવાજ નહીં સાઇલેન્ટ
હ બોયને ખોલીને જોયુ ઓઇલ બોઇલ લીક કેવું
ના એમાં કશું નહી હમ એકવીસ નુ મોડેલલા કશું હોય ને હાલે
હા એકવીશ લોકો કોય ના પણ જોઈ હારે તો વડે
હમ
એના કારણે નવી ગાડી ને લોતો હોય અમુક ટાઈમે બે બે વર્ષ તો એવું થઇ જાય સીડ થોડું એવું થઇ જાય ને હા એ તો હાચવણી બધા બરોબર
અમુક ભાઈ તમા તમારે જેવી અમુક સાચવતા હોય એટલે
હા આમે ગાડી લઈને આન છે કયારે આપણે ગાડી લેવાનું વિચાર્યું
કઈ ગાડી લેવાને
હમ વિચારે કોઈ ઈકો બીકો લાઈએ કુ
ઈકો એ
હા તર છર વરતી બ ઘેર પડી મલેરિયા તો વરી દેવું હો તો હોય ફેમિલી ફરવા જતો બે કામ થાય ચોક ભ તો ચાલ- ના ના સેકન્ડમાં આપડા
સેકન્ડ માં
હમ બે આજુબાજુ ચક મળી જાય તો હવે જોજું આવડા
હવે જો કાદર બાજુ છો
હા
તે એ કાણ દ બાજુ નહી
એ તો લ બણાયેલી હોય ઠોકેલી એ હોય હવે અમદાવાદ લીધીણા નહી તો હોય અમદાવાદ ન કીધુ લીધુંય હમણા ચકોર જોડી દવ
હમ
ઈકો માં હારુ ભાવ વધારે હો ને પ પિકઅપ નો ન્યું પ્રોબ્લેમ હોય એ જોઈને જ લેવું પડે
હા ઈ ઈકોમ તો ચાલ તમન પડ એટલ.
હમ્મ લીલો લીલો. તો કસુરો ગાડી લેવાં ઘર કો હુ કરી શ સમજ ના પડે કો
સુરેશ ચદુર્મણ
ઓવા
ગાડી જંગ બ
બોલ એક ક લેવાજયા તો કોપી એકકો લાયા
હમ
ઓ આપડો સમૂહ આ બધુ થી
અને પેલું એમ પેલા પડ્યા તને હમું થયું ગયું બધું
હા એના સામું થઈ ગયું પડે થય બાઇકલે પડે થઈ ને હમ અરે થોડું થોડું પેલું પગે એઉું હે અવે ગમે ત્યાં થીડી હેઠાં
કમપટરડીેડા
હ અ.
ગુલાબી એમ બીજી
હા વયને લઈને લાવાગે લાયાતા વચમાં
હા.
તે એક એશિમ લાયા હતા એકકો. પસ કોક હમી કરાઈ પાહી કોક ગીર ન હોય પ્રોબ્લેમ હતો.
પ્રોબ્લેમ હતો એમ ગેર નો.
એ રિવર્સ ગેર ન તો પડતો.
તો એ લેવાય નઈ ન
હ એક એસી લીધી કોકસ જે મોડલ તેર નું કોક મોડલ હતું ના અઢાર નું મોડલ હતું કોક. ના મીએ હાંકી હતી બરોબર નહી એમ.
એવું.
હમ્મ પિકઅપમાં ફોલ્ડ હતો એવરેજમાં નથી એવું કોક હતું.
એ નકામી પડે ના લેવાય.
એના જ લેવાય એને કીધું મુું ફસાહું. કોક આલીન બીજી લેવાની કેતાતા ખબર નઈ
હમ્મ અમ.
હ અ બીજું કો તમાર
હવ શો હે પેલું રાત્રે તમે જોબ કરો ઇ.
એ ચાલુ રાત નું આપણ.
પિઝ્ઝા ડિલિવરી કરાવા ડોમિનોઝ મા
હ ડોમિનોઝમાં ડિલિવરી આલ, હોવ કાલ જઈન આયો.
કેટલા વાગે જો.
જોતો કાલ દિવસે બાર હાડાબારે જ્યોતો સાત વાગે જેઓ આયો તો દસ મારી ડિલિવરી.
હ કાલ તો રવવાની રજા હતી ન.
કાળે રજા હતી એટલ જે ચા પો હમ્મ સાઈડમાં ખર્ચો નેકળી જાય આવો પેટ્રોલ ના એ નીકળી જાય બાઈક ના.
ચાલે છે.
હમ્મ અત્યાર પહિ સાઈડ સાઈડ ચાલુ રહે કામ. જે મહિને છસો સાતસો રૂપિયા આયા.
ચેર્જ ના હોય ડીલિવરીમ
તમે એક ડિલવરી એકવીસ રૂપિયા મલ રવિવારે કોક સ્કીમ હોય ને
હ અ.
તો તમેન અ વધાર મલ પોત્રી ચાલી રૂપિયા પણ ઈમ ચેઉ ખબરહ
હમ્મ.
વરસાદ એવું હોય ને તો દસ રૂપિયા એક્સ્ટ્રા મળ જેવડી
વરસાદ ન વાતાવરણ હોય તો એવું દસ રૂપિયા એક્સ્ટ્રા મળે એમ તો સારું જ કેવા
હમ્મ એટલે એમાં તમારા જો પોત્રી ચાલિ રૂપિયા મળી જાય ડિલવરી પર.
હમ્મ.
વરસાદમાં હોય એવી સ્કીમો હોય.
કેટલા માણસો કામ કરે તો.
તો લેબમાં તો ડિલવરી બોય તો ડોમિનોઝ માં હાલ તો દાળે ત્રઈણ ચાર હોય રાતે ત્રઈણ ચાર હોય. અલગ અલગ હોય હમ્મ દિવસે અલગ આવ રાતે અલગ આવે.
હમ્મ.
તારે તો રાત્ર નું સેટિંગ નહી કરીયુ ચોય જવાનું.
ના.
દિવસે જ
દિવસે
હ તો દિવસે લેબમાં આવુંજે ત્યાં જઉ
હવ ચાલ.
રાતે પાચ ના સાત વાગે જઉઉ રા અગિયાર વાગે જઉ આવ તો.
શૂડો.
લેબ મ અડા છ સાત વાગ કરી સાડા છ કરું જમીન
હમ. ચ અમારા હાડાપચે છૂટી જાય હોય.
હા.
સાડા પાંચે સુતી જવાય.
હમ તમેજ લાગે નહી આખ એ સવારે
સવારે સાત વાગે.
બરોબર ચાલે.
સાડા પાંચે ટ્રેન હોય એટલે વેલા નીકળવો પડે થોડુ.
હમ તે માવાજો ને એમ.
ટ્રેનમાં ટ્રાવેલિંગ કરીએ ને
હમ હ હા બરાબર ટેનમાં ચાલે. જો ટ્રેનમાં ભરેલી ગાડી નહીં હોતી ને ટેન
ના ના આરામથી જોને આરામથી આવ પાસા ડબામ બહી રહેવાનૂ.
ખુલ્લી ગાડી એમ
હ ખુલ્લી ગઢી છેલ્લે પાસ ડમાં બહી જવાનું
હમ. તમારે લોબેન થી ગાડીઓ આવતી હોય અમુક પાછ પેક ગાડીઓ આવતી હોય.
ના આ તો લોકલ ટ્રેન હ એટલે
એ રિઝર્વેશન કરાવવું પડે એવું હોય હું લોકો લોકલ અસ
એલે હવામાં જેવું હોય આગળ આગળ પાછું પ્યાંક હોય
હા.
આગળ એકદમ ફૂર કરતી હોય પણ આપડ પાસ પાસવા ઉભુ રહેવાનુ
એવું એમ.
જ તે પાછલે બેવાનુ હોત. તે પાસલે ડબ્બે ભ હોત હ પાસલ કોઈ હોય નહી.
હ પ્યાર આગળ ન વચમાં વધારો હોય ને
વચ્ચે વધારો હોય.
હે બરોબર હ.
હમ
બોલો પેલુ હોય.
અ બીજુ શાંતિ હૈ.
એવું એમ. કોમ કજમાં છે ડાલ છ ચોમાસમાં હમ ના ટેસ્ટિંગ ભ આવક ન આવતું.
ટેસ્ટિંગ આવે આવે.
એવું.
હમ.
હમ બધા લોકો રસીંગ મેલવું તો હો નહી કોણ.
હા અમા એગસ્ટિંગ ઉધાર
અને તમે લે હો જોબુ હો જોબુ આવ ન આવતા. એવું આવો તો લેતા આવજુ કોક
પ લેતા એમ
હ ક આમ જવું ઘરે ગયા ખો
હ થોડ થોડ હવે સીઝન પૂરી થવાય ને
હમ્મ. હમ્મ હા સિઝન આ વરસાદ બોલ થ ગયેલો એટલા બધાને હમ અમારા પાટણમાં હ વરસાદ વરસાદ જેવું કર્યું હો ખરાં.
એવું!
હમ પાટણ બાજુ વરસાદ ચડયો એવું લાગ.
પણ વાદળો ચઢયો છે.
હમ વાદળ તડ્યા ગરમી કેવી હય પણ. એટલે વરસાદી એના લીધે જ બતાવતા આવો જેટલી ગરમી પડી છે એટલો વરસાદ આવશે.
હા જેટલી ગરમી પડશે એટલો વરસાદ આવશે.
સારું ગરમી ઓછી થાય વરસાદ આવે તો. ચ આવો આવો તૈયારી હમણાં ચાર વાગે જેવું મકશે આવો.
ચાર વાગેે મૂકવાની એમ તમે તમે જ મેલો!
મૂઈ મુકો હમ વકી દનેવરા હોય તો બીજા બીજા મૂકી દેવું.
હમ ચલો ઓફિસ બોય નહ રાખેલો?
હવે શું લેવા રાખવાનો. હ કોઈ કોમ ન જઈએ હોળ
ચાલ હવે
હમ તમારેય તમારે કો મુક કે નહી
અમા તો ડાયક વોટર ને ચા આવ્યા ને
એવું એમ હમ બરોબર ઓફીસમાં આવો એમ ડાયરેક્ટ. હોય તો ગજજો વળી હોય તો અમ જરૂર છે જ.
લવ તો હોય તો ક્યાં જવડે
પૂછી જોઈએ. હા તો‌ જારડી
આ બાજુ લૅબ બાજુ લગાડ
હા
ચલા જના લે્યા
ચાર
બરોબર ચાર જણા છે.
સરાર અંજન છેાર અળપ
બરોબર ચાલો.
હા હા.
તાય ક એસ પી શ નું મહેસાણા
ના એસબીસીનુ મારું ઓછું આવે એગ્ર ટેસ્ટિંગસ્ટ ટિસ્સિબલ ટૅસ્ટિગ બ વધારે આવે.
અમા તો આલ એસ બીસીી નહી અમા ચોમાસામાં ત તું જોડી બસી આ હવે ઉ ના વધારેા આવેય સાડ બંધ હોય એટલે શું આવવા માટે તમારા ઈગંદ આલો શું
હાલ ત મારે આવે માટે મસ્ટિંગ ફુલ આવે
એવું એમ
નવરા જ નહીં પડતા ને યાર
કપાસ ભઈ ને હું કરા
આ પરેશ ભાઈ ટેસ્ટિંગ ચાલુ મૂકે
એવ કે નહી
એ હું પેપર વર્ક ચાલુ
એવું બરોબર તમાર ડેટિંગ ચાલો હાલ
અમારા એગ્રીગેટ
નહી કરતા
ના નું હાલ નહીટ ન નું થાય
હા
અહીંયા ક્રિકેટ નુ પતાઈને નુ કામ થાહે
બરોબર
અહીંયા ક્રિકેટ ના ચાર આમ પર